જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ શું કરો છો બેટા
બસ મજામાં મજામાં તમે કેમ છો
બસ મજામાં શું કરે છે મમ્મી
મમ્મી પપ્પા બેઠા બધા બહાર
હમ્મ મમ્મી મળતા જ નથી કેમ કાફી ટાઈમ થી દેખાયા જ નથી બીઝી રેવે છે
હા પપ્પા ગામડેથી આ્યા ને
હમ્મ હમ્મ
થોડા દિવસ થી હમણાં તો આ પપ્પા એટલે હમણાં થોડું બિઝી રે છે
બીજું કેવું ચાલે છે ભણવાનું
બસ મસ્ત મસ્ત તમે કો
બસ મજામાં મે તમને ફોન એવું કર્યું તું કે મને થોડું મારી દીકરી માટે પૂછવું તું કે તમે કઈ રીતે જોઈન કર્યું તું ટ્વેલ્થ પછી શું કર્યું ને તમારે જોબ પણ છે અને તમે ઓસ્ટ્રેલિયાની હમ્મ હા આખી ડિટેલ જોઈતી હતી કે ટ્વેલ્થ પછી તમે એટલે ટેન્થ પછી કયું સબ્જેક્ટ ચોઈસ કર્યું હતું
એ તો હવે આ ડિપેન્ડ કરે ને એટલે હવે જો મારે હવે કરું તું બીસીએ આ આઈ ટી મા કરવું તું તો મેં કોમર્સ જ લીધું તું
અચ્છા આઈટી માટે કોમર્સ લેવું પડે કે એવું સાયન્સ લઈએ એવું કમ્પલસરી નથી ના ના એવુ કમ્પલસરી ની હતુ અહી તો કે છે ને કે આઈટી લેવું હોય તો પેલા સાયન્સ લેવું પડે
ના ના મેં તો કોમર્સ કર્યા પછી બીસીએ કર્યું છે
હમ્મ એની મને થોડી વિસ્તારથી જણાવશો કેમ કે મારી છોકરી
જોઓ અહીંયા તો મેં કોમર્સ કર્યા પછી અહીંયા ડિપ્લોમા લીધું તું પછી ડિપ્લોમામાં મેં આઈટી કંપ ત્રણ વર્સનું કોર્સ હતું મારું અહિયા કોલેજમાં ત્રણ વરષ તો એક હા ત્રણ વર્સનો મેં કોર્સ કર્યો પછી મેં ફાાઈલ મૂકી હતી મારી વિઝન એટલે શું મારું પેલું પેપર સ્ટ્રોંગ થઈ જાય ને કે મારું એકેડેમિક સ્ટ્રોંગ થઈ જાય કે બારમાં પછી કોલેજ એટલે એક ટાઈપ વન ટાઈપ ઓફ ત્રણ યર્સ નું કોર્સ બી કર્યું છે એનું સર્ટિફિકેટ મળે આપણને એઝ અ ડિગ્રી ટાઈપમાં જ મળે કે આ છોકરીએ અહિયા થી મતલબ કર્યું હતું મારું એકડેમિક બી સ્ટ્રોંગ થઈ ગયું હતું પછી મેં બીસીએ માટે ટ્રાય કર્યું છે તો મારું ઓચરિયામાં વિઝા અપ્રુવ થઈ ગયું છે
ઓકે હવે તમે જે કીધું કે ત્રણ વર્સનું તો એ ત્રણ વર્ષનું ડિપ્લોમા કર્યું
હા એ ડિપ્લોમા કર્યું હતું મેં
અને અમારી- તમારી જોડે જે સર્ટિફિકેટ છે એ ડિપ્લોમાનું છે.
હા, ડિપ્લોમાનું સર્ટિફિકેટ અને ટ્વેલ્થ અને ઇલેવન્થ પાસની માર્કશીટ.
ઓકે, અને અવે તમે વિદેશ જશો એટલે એમાં આ કાગળિયા મુકવાના અને બીજુ જો, શું-શું જોઈએ છે, અન
સ્ટેટમેન્ટનું જોઈએ, આપણું જેટલું બી સ્ટ્રોં એકેડેમિક સ્ટ્રોંગ હોય ને બેટ છે, એમ સર્ટિફિકેટ હોવા જોઈએ એટલે અજેબી છે ને બધું ભણવા ઉપર જ છે, તમારું ભણવાનું સ્ટ્રોંગ હશે ને તો તમને વીજાય કેટલી જલ્દીમાં છે, જેમ કે અ હું જે ઇન્સ્ટિટ્યુટમાંથી કરતીતી એ ઇન્સ્ટિટુટ માંબી હવ એવું હતું કે, જે હાઈ લેવલ ના બેન્ડસ લાવી શકેને તો ત્યાંની કન્ટ્રી આપ આપડને ઓટોમેટિક બોલા કે આ છોકરીના બેન બહુ સરસ આયા છે, ભણવામાં બહુ સરસ છે, આને અમારી કન્ટ્રીમાં મોકલો આવી રીતે પછી બેન્ડસ ના ઉપર બી હોય, અને થોડું અ આ બધી આપડે એક્ઝામ્સ ને બધું આપ ની ઇલેવન્થ ટ્વેલ્થમાં કોલેજમાં તો, તમારે ઈંગ્લિશ સબ્જેક્ટમાં સ્કોર્સ વધારે હોવા જોઈએ. તો હમ્મ જેના સાહીઠથી ઉપર હોય ને, ઈંગ્લિશના કોર્સ અ કોર્સમાં અને પછી ટ્વેલ્થની માર્કશીટમાં સાહીઠથી ઉપર હોય તે, લોકાને આ આઈસીએસ કરવાની જરૂર ના પડે
હમ્મ
પ એને ડાય ડાયરેક્ટલી વિઝા ફાઇલ મુકવાનું જ આવે
અને આપણે જે કન ટ્રીમાં જઈએ છીએ, એટલે ત્યાંની લેંગ્વેજ આપણને ઇન્સ્ટિટ્યુટ વાળા શીખવાડે છે કે આપ આપણને અલગથી લેંગ્વેજનું કોર્સ કરવું પડે કેમ કે આપણે અજુ આમ ડિસાઈડ નથી કે કઈ દેશમાં જવું છે, વિદેશ માં ભણવુ છે, એટલું ફિક્સ છે કે, એને બારની ડિગ્રી જોઈએ આપણી ઈન્ડિયાની ડિગ્રી તો ઠીક પણ, એમને બારની ડિગ્રી જોઈએ તો, જે બાજુ જવું હોય એ બાજુની ડિગ્રીની લેંગ્વેજ હોય છે, અલગ અલગ બધી
ના, એટલે આમાં કેવું છે કે અવ લેંગ્વેજમાં તો જો ફ્રાન્સ જઈએ તો ફ્રાન્સની કરવી પડે રાઈટ તો બેટર છે પેલા લોકો આપણને ઇંગ્લિશ શીખવાડે કે ઇંગ્લિશ તમારે કેવી રીતે બોલવી બ્રિટિશયર ઇંગ્લિશ હોય, પછી ફ્રાન્સની ઇંગ્લિશ હોય એ રીતે એટલે એમ એમ જરૂરી નથી કે, તમે ત્યાંની મતલબ લેંગ્વેજ લર્ન કરો. તમારું ઈંગ્લિશ બી પ્રોપર હશે ને તો, તમારે આઈએલટીએસ કરવાની બી જરૂર ની પડે ડિરેક્ટલી તમને મોકલી જ દે છે, એલોકો
અને, એનું કઈ ચાર્જ ફાઈલ ને એવું છે કે, પછી આપણે ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈ શું એમાં જ આઈ ગીયું બધું
ના, ના, એ આપણે એક્ઝામ આપીશું એનું ચાર્જ અલગ છે, એડમિશનનું ચાર્જ બી અલગ છે, અને પછી ફાઇલ મૂકવાની હશે ને એનું ચાર્જ બી અલગ છે પણ, ઈતો લોન બી કરાવવી પડે ને આપણને આટલું બધું બેંક બેલેન્સ બધું બતાવું પડે તો, એ બધું તો લોન ઉપરથી જ જાય ને.
હમ! અને બીજું કાગડિયાને કઈ બેંકમાં આવું કઈ બતાવું પડે છે, વચ્ચે સાંભળ્યું હતું કે મકાન પોતાનું ને એવું બધું જ
હા. હા, ઘેર ગીર અવે લોન લઈએ તો કંઈક એમને ત્યાંની ગવર્મેન્ટ આ પણને કઈ આપું ત્યાંની સરકાર અવે કશું માંગે કે, તમે આટલી મોંઘી લોન લો છો, તો તમે અમને બદલામાં કઈક તો આપો ને, તો અમે પછી ઘર ગીરવી રાખી દઈએ કે એવું ક એ એ વધારે વધારે તો આ લોકો આવું જ માંગે કે તમારું ઘરના કાગળ અમને આપી દો
એટલે શું કોઈક કોઈ લોન ભરી ના શકે તો એ શું ઘર એમનું ગેરવી રે ને એટલે એમના જોડે બી સરકાર જોડે બી કશું હાથમાં રે એમ કે વાંધો નહી કે લોન ન ભરી તો લોકોનું ઘર લઈ લઈએ એમ.
તો એ આગળ આપણા ઈન્ડિયા વાળા મૂકે છે કે બાર વિદેશ વાળા લે છે
ના ના ઈન્ડિયા વાળા મૂકે છે ફાઇલ પ્રોસીજર એજ કરે ને આપડી
જે બેંક લોન આપે એ
હા બેંક લોન આપે ને એ મૂકે
અને હું જે ઇન્સ્ટિટ્યુટમાં કરું છું ને ત્યાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે અને લોન વળા બી અંદરના અંદર જ એટલે આપણને અલગથી બી લોન કરાવવા માટે જવું ભાગાદોડી નઈ કરવી પડે
એ બધી પ્રોસેસિંગ એ લોકો જ કરે છે.
પૈસા જ આપવાના છે અને બધું કરીને આપે અને હંડ્રેડ એન્ડ પર્સેન્ટ વીઝા મતલબ મળી જ જાય છે.
અને આમ કેરેન્ડી ફ્રૂટ છે તમારા જે ઇન્સ્ટિટ્યુટ છે હવે ખબર છે બધા આમ ન્યૂઝ માને આવે છે ફ્લોટ થાય છે અહીંથી લઈ જાય છે પછી કેર રીતે લઈ જાય છે એવું બધું તો નથી ઇન્સ્ટિટ્યુટમાં
તો બઉુ માનેલું છે મારી ભાભી ગઈ તો છે બીજા પર તો ગઈ છે.
ઓકે.
ઈલિગલ ના મોકલે ઈલિગલ મોકલ ને તો એ અલગ રીતનું હોય એમ આ લોકો આવાની આ લોક ની તો કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટ છે સુરતમાં છે આણંદમાં છે પછી નડિયાદમાં બી છે મેમનગર છે અને હવે તો ક્યાંક બડોદા બી ખોલીયા લોકો એ નવી ઇન્સ્ટિટ્યૂટ
હમ્મ હમ્મ હમ્મ
અને આ લોકોના તમારે વિડીયો જોવા હોય ને તો બહારની કન્ટ્રી ના લોકો આમના વિડીયો મૂકતી હોય છે
હમ્મ
તો જોવાનું આમ
બસ મારી ડોટારનું ટ્વેલ્થ થયું એટલે મેં કીધું કે હવે થોડું વિચાર કરીએ. કા તો અહીયા ત્રણ વરસ કરાઈ ને બેચલર કરાવાઈને પછી માસ્ટર બે વરસ મોક
ના ના આપણે છે ને બેસ્ટ એડવાઈસ એજ છે કે તમે છે ને બેચલર માટે જ મોકલો તો પહિ હશે ને તો આપણના જોડે વર્ષો વધારે હશે કે હા આપણને પાંચ વરસ નું મળ્યું છે છ વરસ મળ્યું એવી રીતે જેમ ધીમે ધીમે તમારા વર્ષો વધે ને તો તમને ત્યાંની રેસીિડન્ટથી પેલું પીઆર કહેવાય ને ઓટોમેટિક મળી જાય તમને.
હમ્મ હમ્મ
એટલે જે બી બેસ્ટ ઓપ્શન તો આ છે કે તમે બારમા પછી જ મોકલા બાર માં સારા ટકા કલાઓ સાઈઠ ઉપર તો ટકા લાવી જ દો કે તમારે આલટીઅસ જ કરવાની જરૂર પડે જ નહી
આમ તો ભણવામાં તો હોશિયાર છે હમણાં દસમામાં એના આયા પંચ્યાસી ટકા આયા એટલે આમ ભણવામાં વાંધો નથી આવતો પર બસ એવું છે કે આપ આપણે ખબર છે એવું ક છે કે દસમાનું રિઝલ્ટ હોય પર બારમાનું આવે એટલે દસ મા નું કોઈ કામ નથી આવતું હવે બેચલરનું રિઝલ્ટ હશે ને તમારી જોડે તો બારમાનું રિઝલ્ટ કોઈ નહી પૂછે
હા નઈ જ પૂછો ને પણ આપડે
અમે એવું વિચારતા હતા કે એક બે જણાને પૂછીએ કે બેચલર નું અહિયા કરાઈએ ત્રણ વરસ અને માસ્ટર નું ત્યાં કરાવ દઈએ માસ્ટર નું આ્યા પછી બે બેચલર ની કોઈ વેલ્યુ નથી રહેતી તો પાંચ વરષ છોકરો બહાર રે એના કરતા બે વરસ બહાર લે એવું મેં વિચાર્યું કે એક બે જણા થી વાત કરીને પૂછું. કે સરસ વસ્તુ કઈ જે લોકો ગયા હોય જાય છે. એમને એક્સપિરિયન્સ હોય એટલે મે મને ધ્યાન છે તમારા ભાભી એ ત્યાં છે તમારા. મોટા પપ્પા ની છોકરી એ છે. તો એટલે મેં ફોન કર્યો તો હવે તમારા હિસાબે કે બેચલર ત્યાં જ કરીએ તો વધારે સારું
પણ વેલ્યુ તો ત્યારે બને ને ચલો ડિગ્રી તો આપડણે કરી લે વેલ્યુ તો ત્યારે જ બને ને જય્યારે ત્યાંની. પીયર આપણને મળી જાય કા તો ત્યાં આપડે સારું એવું કમાવતા થઈ જઈએ. વેલ્યુ તો ત્યારે જ વધે એમ તો બધા બોલતા હોય કે કઈ વેલ્યુ નહી બહાર જવાનું ખોટા. પૈસા બગાડો તમે આમ તેમ.
હમ્મ
પણ જે કરે ને એને મતલબ સારું એવું છે આમ ડિગ્રી ઇન્ટરનેશનલ ડિગ્રી આપણા હાથ. હાથમા હોય ઇન્ટરનેશનલ નું હમ્મ
બોલો.
ઇન્ટરનેશનલ નું પેલું આપડે અહંયાનું જેવું આધાર કાર્ડ હોય એવી રીતે આપણને. ત્યાંનું કાર્ડ મળી જાય પરમાનન્ટ કે તમે ત્યાં ના જ છો. સિટીઝનશીપ મળી જાય ને આપણને ત્યાંની. તો એ કોની લેવાની કોઈની તાકત નહી તમે ભણીને આટલું બધું કર્યા પછી તમે. આટલું એફર્ટ્સ કર્યા પછી તમે કરો તો તો સારું જ કહેવાય ને.
હમ્મ સારું પછી મને ઇન્સ્ટિટ્યૂટ નો નંબર મોકલજો.
હા હા અહિયાયા ચોક્કસ આપડે અહિયાં જ છે નજીકમાં જ છે એ મોકલી દે છે એવું.
અને હું તમારું રેફરન્સ સાપું તો વાંધો નહી ના. કે તમે આપ્યું છે મને નંબર
આપી દીદો તો કઈ ટેન્શન નહી મારું પછી મારી ભાભી નું આપ. આપી દેજો કોઈ નુ ભી આપી દેજો સારું જ છે એવું તો ઇન્સ્ટિટ્યુટ બી બહુ. મસ્ત એકમ સપોર્ટ કરશે એન્ડ સુધી પછી આપડે ત્યાં જઈએ ને તો. ત્યાં બી આપણને સપોર્ટ કરે જે આ લોકોના જૂના ગ્રુપ વાળા ગયા હોયને ત્યાં જે લોકો જોડે અમને મોકલે પીજી માં રાખે એવું અલગ.
હા હા એટલે ગ્રુપમાં જ સપોર્ટ થાય એક બીજાને બધાને. કે દસ જણા હોય એટલે દસ જણા નુ અંદર અંદર સપોર્ટ થઈ છે.
હા એ જ અને છોકરીઓને અલગ થી મોકલેને છોકરાઓને અલગ થી મોકલે એવું કઈ નહી.
હમ્મ હમ્મ સારું તમે મને મોકલો એટલે હું એકવાર વિઝિટ કરી આવુ બરાબર.
હા વાંધો નહિ હું તમને મોકલી દઉ હા જય શ્રી કૃષ્ણ હા